હલો. કેમ છો.
મજામાં. અમારે સળા બસ મજામાં અમારી શાળામાં છે, ને ફ્લાવર શો નું આયોજન કરવાનું વિચારી રહ્યા છી તો તમારી પાસે કઈ સારું માર્ગદર્શન હોય તો મને કેજો ને
ઓકે. તમારી શાળામાં છે, એમને.
શાળામાં છે, હમણાં થીને કઈ વિદ્યાર્થી ને થોડુંક માર્ગદર્શન મળી રહે એ માટે અમે કીધું એક ફ્લાવર શો નું આયોજન કરી.
હા તો અમારી શાળામાં તો છે, ને હમણાં જ એનું આયોજન કર્યું હતું કેમ કે વિદ્યાર્થીઓને પ્રકૃતિ વિશે જાણવા મળે એના માટે છે, ને આયોજન કરવામાં આવ્યું હતું તો એમાં તો ડિવાઈડેડ હતું. કે એમ કે દરેક. વિદ્યાર્થીઓને છે ને ઘરે થી એક અલગ અલગ છોડ લાવે એના માટે એક થી બાર ધોરણ છે, અમારે ત્યાં એટલે ઈ બધાને ઘરેથી જ કહેવામાં આવ્યું હતું કે દરેક એક છોડ. અને એક કુંડું લાવે એના માટે તો અહીંથી સૂચના આપી દીધેલ હતી.
એટલે અમારે શાળામાં અમે એવું વિચારી રહ્યા હતા કે જો અત્યારે તો ખર્ચો બહુ થાય એના માટે હે ને ઓછા ખર્ચે કઈ રીતે કરવું તો અમે એમ વિચારી રહ્યા હતા કે બાળકોને માટી મામાંથી કુંડા બનાવવા અને તો પ્લાસ્ટિક છે, તો પ્લાસ્ટિક માંથી કુંડા બનાવી તો એમાં ઓછો ખર્ચો થાય અને બાળકો સારી રીતે કરી પણ શકે ને તેમાંથી.
હા એ તો વેસ્ટ માંથી બેસ્ટ કુંડા બને. જેમ કે પ્લાસ્ટિકની. બોટલ હોય. પછી ટી ના જૂના માટલા હોય ને. તેમાં પણ થોડું. પછી નકામાં ટાયર હોય એને રંગ કરીને એમાં પણ છોડ વાવી શકીએ અમે પણ છે, ને એવી રીતે જ છોકરાઓને કીધેલું જ હતું કે તમે આ રીતે જ લઈ આવજો એટલે જેમ કે વાલીને પણ ખર્ચો એટલો ઓછો થાય અને સ્કૂલ ખર્ચ પણ બચી જાય.
તમે પછી કઈ રીતે અ વાવવાનું વિતરણ ને એ બધું કર્યું હતું.
અ અમે તો છે ને આયોજન તો સ્કૂલમાં અમારે મોટું એવું ગ્રાઉન્ડ છે એટલે અમે તો ત્યાં આયોજન ત્યાં જ રાખેલું. તું અને વારીને પણ સાથે આમંત્રણ આપેલું હતું જોકે અમે એ. વૈજ્ છોડ દરેક છોડ પાસે એક વૈજ્ઞાનિક નામ લખેલું હતું પછી એમાં છે ને બે ભાષાના નામ હતા એક ગુજરાતી અને એક અંગ્રેજી આ બસ એ રીતે અમે આયોજન કરવામાં આવ્યું હતું
તો તમે એમાં ઘણા બધા છોડ કયા કયા છોડનો ઉપયોગ કર્યો હતો
અમે છે ને એમાં ઔષધીય છોડનો ઉપયોગ કર્યો હતો એમાં તુલસી છે એલોવેરા છે અડસુ છે અશ્વ અશ્વગંધા અને પછી આયુર્વેદિક છોડ હોય એનો પણ વધારે જાતનો ઉપયોગ કર્યો હતો અને બીજા પણ છોડનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો
એના પછી તમે અ બધા વિદ્યાર્થીને દરેક છોડ વિશે માહિતી આપી હતી કે વિદ્યાર્થી જાતે જ માહિતી તૈયાર કરીને રજૂ કરીદે હતીી
નઈ નહી હવે છે ને તેમાં શાળામાં છે ને મોનિટર હોય અને સિનિયર અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને અલગ અલગ વિભાગને અમે જવાબદારી આપી જ દીધી હતી કે તમારે આ રીતે છે ને આ મે આયોજન નામે કરયુ છે તો તમારે આ રીતે મેનેજમેન્ટ થોડું કરવાનું છે કે જોકે અ અમારે ત્યાં શાળામાં છે ને એક દિવાલ છે એમાં દિવાલ હોય ને એમાં જૂની બોટલો અમે રાખી દીધી જૂની બોટલ હોય ને એમાં છેને છોડના નાના વાવી અને ઈ સુંદર કેમ લાગે એવી રીતે અમે એક ગ્રીન બોલ આખો બનાવવામાં આવ્યો હતો અને છોકરાઓ છે ને અંદર પાણીને એવું પાવાનું ધ્યાન ઈ લોકોને અમે સોંપી દીધું હતું કે તમે આ રીતે તમારે આ કરવાનું છે
એટલે પછી અમારેી તે કેવા વાતાવરણમાં છોડને કઈ રીતના વાવવા કઈ રીતના પાણી પાવું એનું સંપૂર્ણ માર્ગદર્શન બાળકોને આપવું હોય તો એ પછી આપણને કઈ રીતના આપવું એ પણ તમે કીધું જ હશે ને
હા આપણું વાતાવરણને લગતું આપણા સ્થાનિક વાતાવરણ હોય એ રીતે આપડણે જોકે કરી શકાય આપડું એનું વાતાવરણ છે ને સૂકું અને ગરમ વાતાવરણ છે અને એમાં સરળતાથી કેમ છોડ ઉગે અને લાંબો સમય સુધી તાજા રએ એ રીતે જોકે અમે માહિતી આપી તી એમાં ગલગોટો જાસૂદ અને બારમાસી કોઈ પણ હોય ને ગુલાબ છે એ અને બારમાસી છે એવા એવી જાતના છોડ હોય ને એ લાંબો સમય સુધી તાજા રએ એટલે અમે જો છોકરાઓને કીધેલું હતું કે તમે આ રીતના તમે લઈ આવજો ઘરેથી અલગ અલગ છોડ એમ
અમે પણ હે ને એવું જ નક્કી કર્યું હ કે અમારી શાળામાં આ રીતના આયોજન કરી અને બાળકોને આપડા છોડ વિશે પણ જાણવા મળે અને આપડા પર્યાવરણ સામતુ સાંભળે આ માટે હેને અમે વિજ્ઞાન ના શિક્ષકોને ખાસ કરીને આમાં હાજર રહેેવાનું કીધું હે
હા એ કરાય કેમકે વિજ્ઞાન ના શિક્ષકોઓ છે ને એની મદદ થી આપણે ઘણું એવું કરી શકીએ એમાં વિજ્ઞાન ના શિક્ષકો હોયને એના એના મદદ થી ફૂલોનો ભાગ પાડી શકીએ પછી એમાં પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય એઈ શિક્ષકોને કહેવાનું કે આ રીતે ઈ તૈયાર કરે એટલે છે ને વિદ્યાર્થીઓને પણ સારું એવું માર્ગદર્શન મળે અમે તો વિદ્યાર્થીઓના વાલીને પણ હાજર રહેવાનું કીધું હતું એ લોકોને પણ આમંત્રણ આપ્યું હતું અને તે લોકો આવયાતા પણ ખરી
હા એટલે અમે છે ને પછી એવું વિચાર્યું હતું કે અત્યારે તો પાણીની બહુ સમસ્યા વધે છે વરસાદ ઓછો પડે છે એના કારણે તો છોડને પાણી કઈ રીતના પાવુ બધા ફૂલને તો અમે હેને પાઈપલાઈન દ્વારા હને ટપક પદ્ધતિનો ઉપયોગ કર્યો જેના કારણે એને બાળકોને થોડા પાણીમાં કેમ વધારે ખેત ફૂલની આવડતા વધારવી એ પણ બાળકોને જાણવા મળે એમાંથી
હા તે પણ બાળકોને જણાવી શકાય અને ઈ જો વાલીની ઉપસ્થિતિમાં હોય તો વાલીને પણ એવો આઈડિયા આવે કે અમારા છોકરો અમારા વિદ્યા અમારા છોકરાઓને બાળકોને આ લોકો સારું એવું જ્ઞાન પ્રોવાઈડ કરે છે પછી એની ઉપસ્થિતિ ઈમાં વાલીની ઉપસ્થિતિમાં ઈ હોશિયાર વિદ્યાર્થીઓને છે ને શું ગાઈડ તરીકે પણ આપણે અહીંયા રાખી હકી કેમકે વાલી હોય અને ઈ છોડ જોવે અને છોડ વિશે માહિતી પણ જો છોકરાઓ આપી શકતા હોય તો એને પણ ઘણો એવો આનંદ થાય એમ
અને આ એના કારણે બીજો ફાયદો પણ થાય જો કાલ સવારે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો તે આ ફિલ્ડમાં પણ કામ કરી શકે છે
હા કરી શકે અને અને બા અને બા અને બાળકો બાળકો માટે તમે ત્યાં એક એવું એવું છોડનું વેચાણ પણ તમે એવો નાનો એવો સ્ટોલ બનાવાય શાળામાં અને નાનો સ્ટોલ બનાવીને બાળકોને વેચાણ માટે ત્યાં તમારે રાખી દેવાનું અને વાલીઓ છે ને નજીવી કિંમત થી ઔષધિ ઈ છોડ છે ને ખરીદી શકે એ રીતે પણ તમારે આયોજન કરી શકાય એમ
હા એટલે અમારી શાળાના સ્ટાફ નું એવું જ માનવું છે કે અમારા થી બાળકોને સારી રીતના બને કે છોડ કઈ રીતના વાવવા કઈ રીતના તેની ઉછેરવા મોટા કરવા અને કઈ રીતે તેને વેચાણ સુધી પહોચાડવા એ જ માર્ગદર્શન મળી રહે તો બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે
હા ચોક્કસ ચોક્કસ આ રીતે તોઓ વિદ્યાર્થીઓનું પ્ર પ્રકૃતિનું પણ વાત પણ વિશે એને સમજણ મળી શકે પછી ફૂલો કઈ કઈ રીતે ફૂલોના નામ પણ તેને બધી ખબર પડી શકે જેમ કે પેલા ધોરણના વિદ્યાર્થીઓ હોય બીજા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને તો એટલી બધી કાંઈ જાણકારી હોય નહીં કે આ ફૂલને આ કહેવાય કે આ ફૂલને આ કહેવાય જો ફ્લાવર શો નું આયોજન શાળામાં કરવામાં આવે ને તો ઈ લોકોને પણ આઈડિયા આવે કે ફુલ બાબતની એને પણ માહિતી મળી રહે પૂરતી
એ છે અને પછી અમારી શાળામાં છે હેને અમારા પ્રિન્સિપલ એવું વિચારી રહ્યા છે કે આજકાલના સમયમાં ઘણા ગ ગલદ રીતના પરફ્યુમમાં બધું આલ્કોહોલ ની બધું યુઝ થતું હોય તો આપડણે ફૂલ માંથીને કઈ રીત ના બનાવું તો બાળકોને ઈ પણ મદદરૂપ થઈ હકે એટલે અમે એવું પણ કરવાનું વીચારી રહ્યા
હા ચોક્કસ એઈ રીતે પણ તમે કરી શકો અને જો વાલીઓ સાથે હોય બાળકના તો ત્યાં એક એવું બેકગ્રાઉન્ડ પણ તૈયાર કરવું જોઈએ એક સુંદર ફૂલોનું શણગાવેલું જેમ કે એમાં વાલીઓ એ એના એના બાળક સાથે ફોટો લઈ શકે એટલે ઈ આપણું જે ફ્લાવર શો છે એક યાદગાર પણ બની જાય એમ
એ પણ છે બીજું તો અમે એમ પણ વિચારી રહ્યા હતા કે આ બધામાં એટલો બધો ખર્ચો વધી જાય તો એના કરતા ને દરેક વિધ્યાર્થી પોતાના ઘરેથીને કઈક ને કઈક બીજ લાવીને જો આવે તો એ પણ શાળા ને ઓછો ખર્ચામાં બધું થઈ શકે છે
હા એ પણ કરી શકાય અને જો કોઈ પણ ફૂલ જો જેમ કે અમુક વિદ્યાર્થીઓ છે કે જો છોડની વ્યવસ્થા એ લોકો લઈ આવી શક્યા નથી બરોબર તો એને છે ને ફૂલો દ્વારા બારમાં ધોરણના જો કે વિદ્યાર્થીઓ છે તો એઈ ફૂલ ઘરેથી ખાલી ફૂલ એમ નામ લાવે બીજા એમ નામ અને એનું છે ને રંગોળી પર કરી સકે એટલે એ રીતે એ ફૂલોની રંગોળી બના બનાવાવી બનાવડાવી દેવાય પછી અ અમુક છે અગિયારમાં ધોરણ ના વિદ્યાર્થીઓ છે એને ફૂલોની મદદથી ઐતિહાસિક ઈમારતો હોય કે પક્ષી હોય કે પ્રાણી હોય એની ખેતીના સાધનો હોય એવા પણ આકારો બનાવેલા હોય એવું પણ એ લોકો જોકે. એનામ આઈડિયા થી એ લોકો કરી શકે એમ.
હા તમે કીધું એ વાત ચોક્કસ આ વ તે અમે એવું કરવાનું વિચાર થેન્કયુ તમે અમને આવું માર્ગદર્શન
ઓકે. મોસ્ટ વેલકમ.